હા લસી કૃષ્ણ ભાઈ કેમ છો તમે?
એકદમ મજામાં ભાઈ બસ ઘરે જ બેસી રેલા સ અવે તો મતલબ માં જે ગરમીનો મોસમ ચાલી રહ્યો તો બસ હમણા, તો પંખા નીચે નેવુંજ બસ રેવું પડે છે, અને વાડી ને એવું બધું જઈ ને વ પડશે કારણ કે એટલી ભયંકર ગરમી આ દાખીલો થઈ છેને, કે વાટ જ ન પૂછું કારણ કે મતલબ થોડી, થોડી વાર મતલબમાં ઠંડો પાણીથી નાહી, પડું ને એવું બધું થ કરે તો તમારી તરફ પણ એટલી બધી ગરમી પડી રહી છે, કે પછી અમારા ગામમાં જ એટલી બધી ગરમી છે.
ના ના ભાઈ આપડા ગામડામા, તો બધ સેમ જ છે, કારણ કે ગામડામાં તો આવી બધી ગરમી થઈ જ રહી છે. ઘરમાં ગામડા પણ હવે, શહેરમાં જે ગરમી આવી રહી છે, અને તમે જે કીધું કે આપણે ઘરે પણ બેસીને એટલે બેસી પણ નહી, શકીએ કારણ કે ઘરે પણ જે પંખાનોવા જે હવા, આવે છે, તેમાં પણ આપણેે તો એટલી બધી લૂ લાગે છે, કે પછી એટલું નીચે ત્યાં બેસી નથી, કાર ત્યાં નીચે બેસીછ ત્યાં પણ વરસે હો, કે પછી થઈ જાય છે, એટલે કે આ વખતેતે ગરમી પડી રહી છે, કે તે વાત જ છો કારણ મુખ્ય રીઝન છે, પ્રદુષણ જ છે, કારણ કે હ વરસાદ ન સિઝન આવ્યું છે, તેમાં પણ વરસાદ બરોબર નથી પડતો અને ગરમીની સીઝન જે પેલા હતી, તે પણ અ હમણાં પણ એવીજ લાગે છે, કારણ કે હમણા આટલો બટો વરસાદ પડ્યો તેની કઈ અસર નહી, થઈ અને આ વરસાદ આપડણે બે ત્રણ બે ત્રણ વરષ પડ્યો તો પણ આપણા ગામમાં આટલી બધી ગરમી ઉત્પન્ થય રહી છે, વાંચત શું કારણ કે ઘર પણ એટ બફરાત લાગે છે, પણ ઘર પણ બે બેસી નહી શકીએ અને આપણે બહાર બેસી રવું પડે કારણ કે, પવન પણ એટલો બધો અમને નથી, આવતો અને પવન પણ એટલો બો આપ ગરમી આવે છે, એ વાત જ શુ કારણ કે પેલા આપણા ગામણમાં ઘણો એો સારો અને ઠંડક પવન આવતો હતો પરંતુ હવે, તો એ પણ નથી, જોવા મળે કારણ કે આનું રીઝન છે, આપણે મુખ્ય પ્રદુષણ છે, કારણ કે અમારા ગામડામાં પણ ઘણા બધા લોકો બી છે, અને ગરમી આટલી બધી વધવાથી બપોરે કામ પર થી એટલે જે બપોરે જે કામ કરવા જતા હતા ખેતરે તે પણ નથી જતા અને આપણેે તો ગરમીમાં યોગ્ય રીતે રહેવા, માટે આપડણે પાણી પીવું જોઈએ, અને જેટલું આપણે શરીરમા લિક્વિડ જશે ગરમીના સિઝનમાં, જેટલું આપ શરીર માટે સારું છે, બાકી જો આપણે ગરમીના સીઝનમાં ઘણ બધ પ્ર ગરમ ગરમ વસ્તુ ખાશું, તો પછી આપ આપણા પેટ પર અને સારું આપણા શરીર પર અસર થશે, એટલે કે આપે શરીર ના જે ગરમીના સિઝન હોય, છે તેમાં આપણે યોગ્ય લિક્વિડ પીવું જોઈએ, જેમકે સેડ્યનરતે પછી તરબૂજ ખાવું જોઈએ પછી જાંબુ ખ ખાવા જોઈએ, અને જે કેરી આ ગરમીની સિઝનમાં આવે છે તે કેરી ખાવ જોઈએ કેરીનો રસ પીવો જોઈએ. એટલે ઉગડું કરવું જોઈએ, કારણ, કે આ ઉઘડું આપડણે ખાવાથી આપણા શરીરમાં સારું પૌષ્ટિક રહેશે અને આ ગરમીમા આપ એના સમય રક્ષણ પૂરું પાડશે, બાકી તમારે એ કેવું છે, કે જે ગરમીને સીઝનમાં આપડણે જેટલું વધારે આવે જેમ કે છાસ છે, કે પછી આયુર્વેદિક જેમ કે લસ્સી છે, એવું બધું પીવું જોઈએ, તો આપણા શરીરમાં સારું ઠંડક, બનાવી રાખે બાકી જો આપણે ઠંડીના સીઝનમાં આપણેે એટલે કે ઠંડી સીઝન જયારે, આવશે ત્યારે આપણે યોગ્યી રાખશ પરંતુ ગરમીના સિઝન ચાલી રહી છે, તેમાં આપણેે તો યોગ્ય રીતે આવ રહેવો જોઈએ કારણ કે ગરમી આપને આજે તમે કીધું કે આવુ બધું પ્રકારના જ્યુસ પીવું છુ તો આપણા શરીરમાં સારું બની રહેશે, અને બાકી તો આપણેે આવી ગમે પ્રકાર ના ફૂડ જેમ કે ફાસ્ટ ફૂડ મંચુરિયન છે, નૂડલ્સ છે, તેના લયને આપણા શરીર એટલે શરીરમાં ગરમી ઉત્પન્ થશે, ને આપણ ને ડીહાઈડ્રેશન કે પછી એસીટીવ થશે શું તમારા ગામમાં કે તમારા ગમડામાં પણ ઘણા બધા લોકો જે ફિટનેસ માટે બધા સારા થશે, અને પરંતુ તમે આ ગરમીમાં તમે શું ખાવ છો, એટલે કે તમા આવા જે શેરડી જે શેરડીનો રસ છે, કે પછી તરબૂજ છે કે, જાંબુ છે, એવું ઉપર કે ફ ફળ ખાધા છે કે નહી ખાધા છે.
હા, ભાઈ મતલબમાં એ બધું ખાવા મળે. છે અને ગામડાઓમાં તો તમને ખબર જ છે, કે બધું ખુબજ વધારે બધું ખાવાનું બધું મળે છે, અને વરસાદના મોસમમાંવ બધું ખુબજ વધારે એવું બધું લાગે જેથી કરી ને ખુબજ વ એવી, મજા આવશે અને ગરમીના મોમ જામુડા, અને જાંબુ ને બધું લાગ્યું તે બધી પણ ખુબજ વધારે મજા આવી, અને જે કેરી લાગી કેરીમાં તો તમને ખબર જ છે, કે કેટલો બધો વેપાર થાય છે, કેરીનો તો ખાવામાં પણ એટલી બધી મજા આવશે ને રસ પણ અમને, તો એટલો બધો પીધો અમે ખુબજ વધારે, એવી મજા આવી ગય - અને રસ પિયાની, તો મને પહેલાથી ખુબ જ વધારે એવું ગમતું હતું અને રસ પિયાનુંમાં તો આમ મને ખુબજ વધારે, ગમતુ હતુ જેથી કરીને રસમા દર વખતે પીવું છું, અને રસ કાઢાવી પણ મૂકે છે, જેથી કરીને દર વખતે અમે જારે કેરીનુ બધું સીઝન પડી જાય, તો પણ મતલબ માં રસ તો મારો સ્ટોર રહે છે અને જ્યારે પણ માન થાય, ત્યારે અમે રસ પી શકીયે છે તેથી, કરીને રસ તો મને ખુબજ વધારે ગમે છે, અને હમણા પણ અમે ગમે ત્યારે રસ ન પિયા કરીએ છીએ. બાકી તો મારો ફેવરેટ વસ્તુ કેરી છે અને કેરીમાં પણ મને જે કેસર ની કેરી છે એ ખુબ જ વધારે ગમે છે અને એ કેસરની કેરી મતલબ બધી જ તરફ થી મતલબ આપણે ખાવામાં પણ ઉપયોગી છે અઠાણું પણ આપડે મતલબમાં ખાલી એક બે દિવસ સારું ભરવું હોય તો પણ ભરી શકીએ છે અને બીજું શું એમાં કાચી કેરી પણ ખાઈ શકીએ છે પાકી કેરી પણ સારી રીતના ખાઈ શકાય છે તો ખુબ જ વધારે મતલબમાં કેસરની કેરી મને ગમે છે અને અમારી ઘરે પણ કેસર ની કેરી જ વધારે રો પવામાં આવે છે બાકી તો તમારા ઘરે મતલબ મા કેવી કેરી રોપવામા કેસાની કેરી તમને ઓર ગમે કે બીજી કેવી કેરી ગમે
હમ હા અમારા બાજુ તો બધી જ પ્રકારની જેમ કે આપડે જે અથણોમાં નાખીએ છીએ જે પસાદ હોય છે અને આપણે ખાવા માટે જે કેરી નુ શાક બનાવી છે ટોટા પરી ને એવું બધું મારા ઘરે છે અને હમ પણ આજે પણ મેંત ખડ્યું કારણ કે અમારા જે ઘર પાસે જેવી સારી અમારી કેરી છેને હજુ પણ પાછો જેવી છે એ ખુબ મોટી થઈ ગઈ છે અને હમ જો શાક બના ખબ મત લાગે છે એટલે કે આવી બધી કેરી ન આપડણે ખાવું જોઈએ કારણ કે આ બધી કેરી આપણે માટે ગોલકા છે અને ખબ આપણા માટે સારું છે ચાલો ને આપણે એ વાત થ આપણે ગરમીની સિઝન ચોમાસાની સીઝન આવી ગઈ છે એટ મારે એના પર વાત કરી છે ચોમાસા સિઝનમાં ઘણા બધા લોકો આપડા ગામડામાં તો તમે જાણો છો કે ડારના પાક રોમાં આવે આપણા ગામના ગળમાં જે લોકો ખેડૂત જ છે એટલે આવ બધો પ્રકારના પાકો રોવામાં આવે છે અને ચોમાસાની સિઝન જો સ્ટાર્ટ થાય ત્યારે આપણા બધા બધા આપણા ગામના બધા લોકો છે એ ખૂબ મજા કરે છે અને બધા વરસાદમાં ભીંજાય છે અને ખૂબ મજા માણેે છે એટલે કે આપણા જે ગામમાં ઘણા બધા લોકો વરસાદના સિઝનમાં ખૂબ મજા પણ કરે છે અનેં વરસાદના સિઝનમાં જે ડાંગરનો પાક રો આવે છે ત્યારે બધા લોકો બધા સાથે વાતચીત કરે છે અને આજુબાજુ પાડોશીઓ